હા હું પણ મજામાં છું. અ ખુબ દિવસ થી વાત નથી થઈ એટલે આ જા ફોન કર્યો. આ આજે બધું સારું છે. કે આજે હું પાણી વિશે વિચારતી હતી.
હાલો અવાજ આયો મારો. ઓય
હું પણ મજામાં છું આ બધું સાર છે આજે હું પાણી વિશે વિચારતી એટલે અ લાગ્યો કે આપને આ વિષય પર વાત કરું જોઈએ.
એકદમ સાચી વાત. વિષય પસંદ કાર્યો છે પાણી વગર જીવનની કલ્પના પણ નથી થઈ શકતી.
હા આપને રોજ પાણીનો ઉપયોગ કરે છે પણ ઘણી વાર એનો બગાડ પણ કરી છેઈએ.
હા સાચી વાત ઘણા લોકો નળ ચાલુ રાખી દે છે અને તો જરૂરિયાત કરતા ના વધારે પાણી વાપરે છે ને.
આ મને લાગે છે કે આ પાણી બચાવવાની આદત નાના બાળકોથી શીખવું જોઈએ.
હા મારા ઘરે તો બધા ને સમા મજે સમજવું જોઈએ કે બ્રશ કરતા સમય નો બંધ રાખો.
બરાબર. અમારા ઘરે તો બધા બધાને સમજયુ છે કે બ્રશ કરતા સમય નળ બંધ રાખવો ખુબ સારી આદત છે.
હા ખુબ સારી આદત છે તો હ મજે અને કપડા ધો ધોતા પણ જરૂરિયાત પ્રમાણે જ પાણી વાપરવું જોઈએ.
જઈ શકાય.
બિલકુલ તો મજે તને ખબર છે કે ઘણા મ ગામોમાં તો ઉનાળામાં તો પાણી નની ખુબ તંગી પડે છે ને.
હા સમાચાર ના જોયું તો તું લોકોને દૂધ થી પાણી લવાવું પડે છે ને. યે જોઈને લોકો છે કે જે પાણી આપની પાસે સહજ મળે છે. પેકની કિંમત જમાચવી જોઈએ ને
બરાબર. મજે હા આપણે રોજ પાણીનો ઉપયોગ કરવો જોઈએ છે પણ ઘણી વાર એમાં બગાડ પણ કરું છે.